લો
નમસ્તે. હલો હલો તમે કેમ છો
મજામા તમે કેમ છો?
એ પણ મજામાં ચાલો આજે આપને દિવાળી વિશે વાત કરીએ.
હા ચાલો
દિવાળી ભારતનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે. મને દિવાળી ખુબ જ ગમે છે તને પણ દિવાળી ગમે છે
હા. મને પણ દિવાળી ખુબ ગમે છે.
ખુબ સરસ! દિવાળી પ્રકાશ, આનંદ અને ખુશીઓ નો તહેવાર છે, આ તહેવાર દર વર્ષે કાર્તક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસે લોકો પોતાના ઘર, દુકાન અને આસપાસની જગ્યાઓને સાફ કરીને સુંદર રીતે, શનગારે છે, રાત્રે દીવા પ્રગટવામાં પન આવે છે, જેના કારણે આખું વાતાવરણ ખુબ જ સુંદર અને પ્રકાશમ, પ્રકાશમય બની જાય છે,
હા, દેવીઓનો પ્રકાસા ખુબ જ સુંદર લાગે છે, અને ઘણી બધી દુકાનો અને ઘરોની બહાર દીવા પણ પ્રગટાવવામાં આવે છે,
એકદમ સાચું, દિવાળી પહેલા લોકો ઘરની સફાઈ કરે છે, રંગરોગાન કરાવે છે, અને નવી સજાવટ કરે છે, ઘણા લોકો નવા કપડા, ઘર માટેની વસ્તુઓ અને ભેટો પણ ખરીદે છે, બજારોમાં પણ, ખુબ જ ચલા, અ, ચલનપલ જોવા મલે છે,
હા, દિવાળી પહેલા બજારમાં ઘણી ભીડ હોય છે,
સાચી વાત, દિવાળીના દિવસે લોકો વહેલી સવારે ઉઠીને સ્નાન કરે છે, ના કપડા પહેરે છે. અને સાંજે ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. લોકો માને છે, કે આ દિવસે માતા લક્ષ્મી ના આશીર્વાદ. ધરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે.
હા અમારા ઘરે પણ લક્ષ્મી પૂજન થાય છે.
ખુબ સરસ દિવાળીમાં લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે મળીને શુભેચ્છા પાઠવે છે- એકબીજાને મીઠાઈ અને ભેટ આપીને ખુશી વહેંચે છે. આ તહેવાર સમુદ્રને વધુ મજબૂત બનાવે છે.
હા મને ઘૂઘરા પણ બહ ઘૂઘરા અને લાડુ બંને બહુ ભાવ છે.
દિવાળી ના દિવસોમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જેમ કે ચોકલી- ચરાફડી, શકરપાડા- કુગરા મોહનથળ લાડુ અને બીજી ઘણી મીઠાઈઓ- પરિવારના બધા સભ્યો સાથે બેસીને વાનગીઓ ખાવાની અલગ જ મજા આવે છે.
હા બધાને સાથે મળીને ઉજવણી કરવાની ખૂબ મજા આવે છે, અને- ખાણી પીણીની વસ્તુઓને સ્વાદિત - સ્વાદિષ્ટ વાનગીઓ પણ ખાવામાં બહુ મજા આવે છે. અને એમાં મને ઘૂઘરા અને લાડુ બહુ ગમે છે.
મને પણ ખુબ જ ગમે છે, પરંતુ દિવાળી ઉજવતી વખતે એક વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ- ઘણા લોકો ફટાકડા ફોડે છે. ફટાકડાથી હવા અને અવાજનું પ્રદુષણ થાય છે. અને વૃદ્ધો નાના બાળકો બીમાર- લોકો તેમજ પ્રાણીઓને પણ તકલીફ થઈ જાય છે-
હા ફટાકડા ઓછા ફરવા જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ-
એકદમ સાચું- આપણે શક્ય હોય તે એટલે ગ્રીન દિવાળી ઉજવવી જોઈએ- વધુ દીવા પ્રગટાવી ઘરને સુંદર રીતે શણગારી- ધર્યાયાત મંદ લો- કોને મદદને કરીે અને ઓછા ફટાકડા ફોડી આમ કરવાથી- પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે શું કેવું સાચું ને-
હા ખુબ સાચું હા ગ્રીમ દિવાળી મુજબ બી ખુબ સારી વાત-
અંતમાં હું એટલું જ કહીશ દિવાળી માત્ર દીવા પ્રગટાવવાનો તહેવાર નથી- પરંતુ અજકાલ પર પ્રકાશ અસત્ય અને સત્ય અને ખરાબી- સારાઈ ની જીતનો તહેવાર છે. તેથી આપને દિવાળી- પ્રેમ શાંતિ અને આનંદ સાથે ઉજવવા ઉજવવી જોઈએ-
હા હું પણ દર વર્ષે ગ્રીન અને સુરક્ષિત દિવાળી ઉ જોઈશ-
બરાબર આપને દિવાળી વિશે વાત સારી કરી- હવે મને કહું દિવાળી શા માટે ઉજવવામાં આવે છે.
કારણ કે આ ખુશી અને પ્રકાશ નો તહેવાર છે.
હા એકદમ સાચું- ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી કરીને- અને રાઉન્ડ પર વિજય મેળવીને અયોધ્યા પરત આવ્યા હતા- બરાબર તેમના આ આગમન ની ખુશી માં અયોધ્યાના- લોકોએ સમગ્ર નગરીમાં દીવા પ્રગટાવ્યા હતા- ત્યારથી દિવાળીનો તહેવાર ઉજવવાની પરંપરા- શરૂ થઈ હોવાનું માન માનવામાં આવે છે.
હા મેં પણ આ કથા વિશે સાંભળ્યું છે.
દિવાળી માત્ર એક દિવસ નો તહેવાર નથી ઘણા લોકો તેને પાંચ દિવસ સુધી ઉજવે છે તેમાં ધનતેરસ કાળી ચૌદસ દિવાળ નવાવર્ષનો દિવસ અને ભાઈબીજ નો પણ સમાવેશ થાય છે દરેક દિવસનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે
હા અમારા ઘરે પણ પાંચે દિવસ ઉજવવામાં આવે છે
ખુબ સરસ કહેવાય દિવાળી પહેલા લોકો ઘરની સારી રીતે સફાઈ કરે છે ઘણા લોકો ઘરને રંગાવે છે અને નવા પ પડદા સજાવટથી અને અનેક વસ્તુઓ અને દિવાળી તેઓની ઘર શણગારે છે દીવાઓથી શું તમે દીવા દીવાઓથી ઘર શણગાયું છે ક્યારેય
હા અમે દરેક દિવાળીમાં ઘણી વાર દિવા પ્રગટાવીએ છીએ અને સીરીઝો પણ લગાવીએ છીએ જેમ લાઈટો આવે ને
હા
એ બધું પણ લગાવીએ છીએ અને ઘર શણગારીએ છીએ ઘરની સાફ સફાઈ પણ કરીએ છીએ નવી નવી વસ્તુઓ પણ બનાવીએ છે
બરાબર સારું કેવાય અ હવે દિવાળીની સાંજે લોકો ઘરની બહાર અને આગણાં માં સુંદર રંગોળી બનાવે છે રંગોળી ઘ ઘરની સુંદરતા વધારે છે અને મહેમાનોનું સ્વાગત કરવાની પણ એક સુંદર પરંપરા છે રંગબેરંગી રંગોળી આખા ઘરને આકર્ષક બનાવી દે છે તમે ક્યારેક રંગોળી બનાવી છે
હા મને રંગોળી બનાવવી ખુબ ગમે છે
મને પણ ઘણા લોકો ફૂલો દીવાઓ અને તોરણ થી પણ ઘરની સજાવટ કરે છે સાંજે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને સૌ પરિવાર સાથે પ્રાર્થના કરે છે કે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે
હા પૂજા કરવા પૂજા પછી બધા આશીર્વાદ લે છે
હા સાચી વાત દિવાળીમાં મીઠાઈઓનુ પણ ખુબ મહત્વ છે લોકો ઘરે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ બનાવે છે પછી સગા સંબંધીઓ અને મિત્રો સાથે એકબીજાને મીઠાઈ વહેંચે છે આ પરંપરા પ્રેમ અને સ્નેહ વધારવાનું કામ કરે છે
આથી ખુશ થાય
સાચી વાત દિવાળી આપણને એકબીજા સાથે પ્રેમથી રહેવાનું શીખવે છે આ દિવસે ઘણા લોકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડા મીઠાઈ અને ભોજન આપીને તેમની ખુશીમાં પણ વધારો કરે છે આ ખુબ જ સારું કાર્ય છે
હા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જરૂરી
એક વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દિવાળી ઉજવતી વખતે ફટાકડાનો ઓછો ઉપયોગ કરવો છે બરાબર તેનાથી હવા અને અવાજનું પ્રદુષણ ઓછું થાય છે અને વૃદ્ધો નાના બાળકો તથા પ્રાણીઓને તકલીફ પડતી નથી
હા સાચી વાત મને આ વાત ખુબ ગમી
મારા માટે દિવાળી માત્ર દીવા પ્રગટાવાનો તહેવાર નથી તે જીવનમાં સારા વિચારો અપનાવવા ખરાબ ટેવો છોડવા અને દરેક સાથે પ્રેમથી રહેવાનો સંદેશ આપે છે જો આપને આ સંદેશ જીવનમાં ઉતારી તો દરેક દિવસ દિવાળી જેવો આનંદમય બની શકે ને
હા તમારી વાત ખુબ સાચી છે
તો ચાલ આપને હવે પછી ના ભાગમાં આપણે દિવાળીનું સાંસ્કૃત મહત્વ પર્યાવરણ ની સુરક્ષા અને દિવાળી માંથી મળતા જીવનના પાઠ વિશે વધુ વાત કરીશું.
હા
આપણે દિવાળી ના ઈતિહાસ પરંપરા અને ઉજવણી વિશે વાત કરી હવે મને કહો તારા માટે દિવાળી નો સૌથી મોટો સંદેશ શું છે
મારા માટે દિવાળી આપણને સારા માર્ગ પર ચલાવવાનો આદેશ આપે છે
એકદમ સાચું દિ દિવાળી આપણને શીખવે છે કે જીવનમાં હંમેશા સત્ય સારા વિચારો અને સારા કાર્ય નો માર્ગ અપનાવવો જોઈએ જેમ અંધકારને દૂર કરવા માટે એક નાનો દીવો પૂરતો હોય છે તેમ જીવનમાં એક સારો વિચાર પણ ઘણો મોટો બદલાવ લાવી શકે છે
હા આ વાત તમારી ખુબ સુંદર છે અને ખુબ સાચી પણ છે
દિવાળી માત્ર ઘરમાં દીવા પ્રગટાવાનો તહેવાર નથી તે આપના મનમાંથી ઈછ ઈર્ષ્યા ગુસ્સો આળસ અને ખરાબ વિચારો દૂર કરીને પ્રેમ દયા અને સદભાવના ફેલવાનો તહેવાર છે
હા આપણને મનનો અંધકાર પણ દૂર કરવો જોઈએ
ખૂબ સરસ જોબ દિવાળી ના દિવસોમાં લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રને મળવા જાય છે ઘણા સમય પછી ઘણા પરિવારના બધા સભ્યો ભેગા થાય છે સાથે બેસીને વાતો કરે છે ભોજન કરે છે અને ખુશીઓ વહેંચે છે તેથી આ તહેવાર સંબંધોનું વધુ મજબૂત બનાવે છે
હા આખો પરિવાર સાથે હોય ત્યારે ખુબ આનંદ આવે છે અને દિવાળીની મજા પણ બે ગણી થઈ જાય છે
શું તમે ફટાકડા ફોડો છો દિવાળીમાં
હા તમે ફોડો છો?
હા ફોડીએ છે પણ અમે ધ્યાન પણ રાખીએ છીએ કે કોઈ પશુને નુકસાન ના થાય.
ખુબ સરસ હું પણ ધ્યાન રાખીશ.
હા, મને તમારી સાથે વાત કરવામાં ખુબ આનંદ થયો.
હા, મને પણ ખૂબ ખૂબ આભાર આભાર.